હેલો હા કેમ છો જય શ્રી કૃષ્ણ
જમા જય શ્રી કૃષ્ણ મજામાં છું શું ચાલે છે
બસ કઈ પછું નથી આમ મોબાઈલ જોય છે
અચ્છા હા આજ કલ તો મોબ મોબાઈલ મોબાઈલ ચાલે છે મોબાઈલ ન જમાનું છે ભાઈ
હા તે તો છે
હમ
આજ ના આધુનિક ુગમાં તો મોબાઈલ ફોન જીવનનો મહત્વનોો ભાગ બની ગયો છે
ના હા મોબાઈલ ફોન શું છે
હમ મોબાઈલ એક સ્મા્ટફોન ઇલેક્ટ્રિક ઉપકરણ છે તેના દ્વારા આપની વાતચીત મેસેજ ઇન્ટરનેટ વિડિઓ ડ એવું બધું તેનાથી કરતા હો આપણે બઉ સુવિધા મળે
હા મોબાઈલને તો ફાયદો તો છે ખરી પરિવાર અને અન્ય મિત્રો સાથે તરણ સંપર્ક કરી શકે છે
હા
ઓનલાઈન શિક્ષણ ખૂબ ઉપયોગી છે હે ના
હા તે તો બધું છે
ઇન્ટર હ ઇન્ટરનેટ દ્વારે નવી માહિતી સરળ થાય મળે છે
હમ ઓનલાઈન બેંકિંગ
હમ ઓનલાઈન બેંકિંગ અને પૈસાની લેવાડ દવાડ સરળ બને
હા
તમે બતાવો મોબાઈલ ના ફાયદા
હા ઇમરજન્સી માં મદદ મળી શકે છે ઓનલાઈન શોપિંગ અને ટિકિટ બુકિંગ સરળ બને છે એવા મનોરંજન માટે પણ ફાયદો છે એનો ફિલ્મો અને ગેમ્સ જોવા મળે છે
હા હા
તેનામાં એવું છે કે આનંદ બધું લઈ શકાય હા ફોટો વિડીિયો એ ઘુમવા ગયા તો હા તેના ગેરફાયદા પણ ભરપૂર છે
હા યાદ રહે આપને સાથે જોડે રહ્યા યાદ રહે
તેના તો ગેરફાયદા તો ભરપૂર છે મોબાઈલ ના તો જેટલા સાર છે હા બધું છે તેનું તો
હમ
મોબાઈલ નું તે કેવું છે વ્યસન લાગી જાય છે
હા
આંખો પર ખરાબ અસર પડે છે
હા આખો મેં કા નાના નાના બધી લેકરાઓ માટે ચશ્મા લાગી જાય
હા ચશ્મા તો ઘણા લોકો આવે ચશ્મા ના ચશ્મા લગાાવને ફિરે છે ઊંઘ માં ઘટાડો થાય છે હા રાતે તો ઊંઘ બી ઘોટાડો થાય છે જલ્દી ઊંઘ જ ના આવતી
હમ
હવે જો બાળકોને અભ્યાસ કીધું છે તો અભ્યાસમાં મન ના લાગતું મોબાઈલ મોબાઈલ જોઈ રીલ જોય છે ગેમ રમુ છે બાકી તો બાકી વિદ્યાર્થી અભ્યાસમાં તો ધ્યાન ઓછું થાય છે મોબાઈલમાં બાકી તો ગેરફાયડો લ બાકી આ છું લે
હ સોશિયલ મીડિયા ઉપરથી ધ્યાન વધે છે
હા
વિદધ્યાર્થથીઓના સોશિયલ મીડિયા સક્કસ યુઝ કરે છે સોશિયલ મીડિયા
પણ ખોટી માહિતી અને સાયબર ફ્રોક નો ભય રહે છે
હમ
હ
અરે ખાતે ટાઈમ પે બી મોબાઈલ દાખે છે પરિવાર માટે સમય ના આપતી લોકો
ના છે ગરદર અને પેટ ના દુખાવાની પણ સમસ્યા થાય તેવાથી
હા
મોબાઈલ નોગ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ
હા કરે તો બહત જ ફાયદા છે મોબાઈલ માટે તો જરૂરી કામ માટે જો મોબાઈલ ના ઉપયોગ કરે ને
હા હા સરસ થાય છે અભ્યાસ ધોરણ મોબાઈલ થી શું રહેવું જોઈએ એ બા લોકોને
હમ
સ્ક્રીન ટાઈમ છે ને હા હા બરોબર છે ફિક્સ કરવું જોઈએ
હમ સ્ક્રીન ટાઈમ મર્યાદિત આ તીસ મિનિટ જોડે ચલે તીસ મનિટ
હા હ તો કેવો થઈ ગઈ પરિવાર સાથે બેસ્ટ ઓ ખાવા બસો ફરવા જવો બધી તે મોબાઈલ જ જોવે છે
હમ અને તો ભાઈ ભી લાગે ભાઈ મને તો બો ભાઈ લાગે અંજાની લિંક અથવા મેસેજ પર વિશ્વાસ ના રાખવા માટે લય ભી
હા સાયબર ક્રાઈઇમ તો વધી ગયા છે
હમ
બેંક ના મેસેજ આવતા છે બેંક ના ડિટેલ્સ તમે એવું કરવાથી તને એટલા પૈસામાંશે
હા આ લિંકા પો તો તમે આ મિલ તમે આ લા કે ડ્રો મળી ગયો તમે તના લોન પાસ હોયો ગયો એવું લિંક આવે તમારે ભય બહુ ભી લાગે
તે કેવું થાય પછી તે લિંક પર દબવાનું પછી આપનું બું બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય
હા ભા ભબા એસ તો બહ આજ કલ વ ધારી િજીિટલ રસ્ટન અન તમ બહ આ
હા તેવું છે અંજાની લિંક અથવા મેસેજ પર વિશ્વાસ ના કરવો એવું કે ના તો કરું છે તે એવું વિશ્વાસ જ ના કરવું જોઈએ વિદ્યાર્થીઓ માટે મોબાઈલ નો મહત્વ તો ખુબ બધા છે
બધા છે આવી કોરોના ટાઈમમાં તો બહ ખધું થાય ઘર બસી ને પઢાઈ તો થાય બચ્ચા નો ન તો અ સાાલ બગી છે
જોને નવી નવી ભાષા અને કૌશલ્ય શી શ છે પરંતુ અભ્યાસ કરતા ગેમ સોશિયલ મીડિયા બધો સમય ના આપો એવું કે ને તે ધ્યાન રાખજો
હમ
હમ તેજ મોબાઈલ એક ઉપયોગી સાધન છે પરંતુ તેનું ઉપયોગ આપના હાથમાં છે.
હા અમને હાથમાં છે સારું કરું છ. આપી ગાડું છો માટે ફ રોલ કરતી રતી બેઠા ટાઈમ પાસ થાય કામ ના ખુશ ના થાય.
તેજ જો ને એવું કે છે કે ટેકનોલોજી નો ઉપયોગ કરો પરંતુ તેના ગુલામ ન બનોવ એ સારી રીતે તમે તેનો ઉપયોગ કરો. હા તેના ગુલામ ના બનો ને આપ શું કરે છે તેનો ઉપયોગ કરે છે પુરા ગુલામ બની જાય છે એના સિવાય તો પછું બધુંખાતું
સાછી વાત છે.
હમ્મ. યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો જીવન સરળ બનાવે.
હા. ટિકિટ માટે ઉપયોગ હોય હા તો બધી માહિતી મળળે બધી માિતી ઘર બેઠે મળે.
હા જોય છે. મોબાઈલ તો ખરાબ નથી પરંતુ તેનો ખોટો ઉપયોગ અને પડતો ખરાબ ઉપયોગ ખરાબ છે.
હ.
છ આપ તેનો સમય તે ઉપયોગ કરવો જોઈએ આયોજન કરવું જોઈએ. જોઈએ કેટલા ટાઈમમાં પણ જવું છે. ત્રીસ મિનિટ દસ મિનિટ થોડોસો આરામ થ દેવું જોઈએ મોબાઈલ ને
હા સોશિયલ મીડિયા ન વધુ ઉપયોગ માનસિક તનાવ ધારી સ સ જગ છે. બહ જ અમારે એન્ઝાયટી થાય છે બચ્ચાનો મોબાઈલ
હમ્મ જી. પી. એસ. સી નહી તે જી. પી. એસ. સી દ્વારા આપને રસ્તો શોધી શકાય છે. ઘના ફાયદા તો છે તેના તો.
નહી વધારે ફાયદા જદા જ છે પણ પરંતુ આપને હાથ મે છે.
હા આપણે એ છે નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ મોબાઈલ નો ઉપયોગ કરે છે. નાના બાળકોથી તો ઉપયોગ કરે છે મોબાઈલ નો.
તે હ મોબાઈલ ખરાબ નથી બેન મોબાઈલ ખરાબ નથી પરંતુ
હા સમધારી તે ઉપયોગ કરવો જોઈએ.
અનેને આપણે સમય નો ઉપયોગ કરીને મોબાઈલ ને સમાજધારી ઉપયોગ કરવો જોઈ છે. હા. હ.
પરિવાર સાથેનો સમય ઓછો થાય છે મોબાઈલ દોર મુકવાથી.
હમ્મ.
પરિવાર સાથે સમય ઓછો થાય ને હડો તને ટાઈમ દેતા આવે
હમ્મ. આધુનિક બાતે યુગમાં તે જોડે જોડે તો ચાલુ જ પડે. પા પાછળ ના પડે હ પણ બઉ. આધુનિક જગત માટે સાથે સાથે ચાલુ પડે પણ આપણા કંોલ મા
હમ હા જો મોબાઈલ જોતા હશે તો ઉપયોગ કરવા પછી આપોને થોડો આરામ દેવો આપવો જોઈએ
આપકો મેં આરામ. કામ મેલા
થો
કંન્ટિન્યુઅસ ક્રોલિંગ સ્ક્રોલિંગ સ્ક્રોલિંગ આવું ના કન્ટિન્યુ સોલિ સોલિંગ અમે અટેન્શન ટાઈમ
બ ઓનલાઈન ક્લાસીસ કેટલા છે મોબાઈલ માં
જ
બાકી તો ખુબ સારો છે મોબાઈલ નો ફાયદો હ મદદરૂપ બને છે ને ક્લાસસ હ શૈક્ષણિક વિડીિયો ઈ બુક્સ વાંચી શકાય
હા હા કભી જ હ બહત સારું સારું છે હમ હમ
નવી નવી ભાષા કેવા રીતે બોલાય એવું આપને સમજી શકે છે મોબાઈલમાં
નઈ ભાચા ન
ઘણા ફાયદા છે તેના તો
બધાને ઘણું ફાયદું છે મોબાઈલ ન.
હમ ફક્ત ઓછો ઉપયોગ કરવો જોઈએ
હમ સારું બેન મળી
હા સારુંશે હા સારું લાગે તમારા હથે બોલીને